હમ.
હા, અવાજ આવે છે?
હા, તમને આવે છે?
હા આવે છે.
તો તમે બોલશો કે હું બોલું?
તમે તમે આપો ટોપિક.
તો શું જૂની પરંપરાઓ જાળી રાખવી જોઈએ? જાળવવી જોઈએ.
પાંચ મિનટ વયધા ટોપિકમાં એવું લાગે. મારા અંદાજીત અ હું મારી વાતચીત કરું તો અમુક અમુક પરંપરા જોઈન પરંપરા પર ડિપેન્ડ કે કઈ કઈ પરંપરા જાળવવા જેવી છે ને કઈ કઈ જાળવવા જેવી નથી મોસ્ટ ઓફ તો એવી પરંપરા છે કે જાળવી રખાય એવું છે કેમ કે આજના સમય પ્રમાણે
જે બીજી કુપ્રથા કેવાય પરંપરા તો નથી કુપ્રથા છે એને કાઢી નાખવી જોઈએ. અ કઈ કઈ પરંપરા જાળવી અય કઈ કઈ પરંપરા આપણે રાખવી જોઈએ? કે ધારો કે આપડે એવું હતું કે પરંપરામાં પેલા દીકરીઓને રાખ તે મોડે સુધી બાર નો જાવા દેતા. એ પરંપરા અમુક સમયે તમને અત્યારે જ આજના સમય પ્રમાણે ખબર પડે કે અત્યારે રે પ કેસમાં કેટલું વધી રહ્યું છે. એ પ્રમાણે ત્યારે જે જરૂરી એ પ્રમાણે આજના સમયમાં જરૂરી છે. કા પછી તમે તમારી દીકરીને કે સ્ત્રીને કે કોઈ પુરુષ ને જે હોય એને સેલ્ફ ડિફેન્સ ને એ શીખવાડો. અને કા પછી મેં કીધું એમ કે પરંપરા પ્રમાણે ચાલ્યા કરે એ બરાબર છે. પછી બીજી વાત છે મર્યાદાની. તો મર્યાદા તરીકે એક પરંપરા છે કે તમે તમારી લિમિટમાં રયો. તો એ પણ વધારે સારી વાત છે મર્યાદામાં રઈ કઈક કામ કરો તો. પછી જે કુપ્રથા આપડે કેવાય કે ઘૂંઘટ પ્રથા ને એ હતી કે એક સમયે જે અકબર ને એના લીધે બચવા માટે ઘૂંઘટ-ઘૂંઘટ પ્રથા લાયવા તા. તો અત્યારે પણ એવું છે કેટ કેટલા એના મો મોટા બાપુ કે કોઈ દેર કે જેઠ જે હોય તેને માટે કુપ્રથા તરીકે ઘૂંઘટ રાખે છે. અને બીજા અમુક એવું થ્યું છે કુપ્રથા ઘૂંઘટ પેરીન પછી અંદર દારૂ પીવે છે ફિમેલ. સ્ત્રીઓ. એ આપણ અયા પણ રાજસ્થાનના ઘણા બધા વિડીયો વાયરલ છે. એને એવું છે. જેમ લગનમાં છોકરાઓને દારૂ પીતા હોય એ રીતે પાર્ટીમાં એમાં એક બીજાને પાય સ્ત્રીઓ. ન્યાનું કલ્ચર છે એ રીતનું એ એટલે ઘૂંઘટ પ્રથા એ રીતે ઈ મારા અંદાજીત મને નથી વ્યવસ્થિત લાગતું કે રાખવું જોએ. નહીકર એમનેમ રે તો પણ બરાબર છે.
હા.
એવી ઘણી બધી પ્રથાઓ છે પણ અત્યારે યાદ આવ્યું નથી પણ તમારે અંદાજીત તમે શું કેવા માંગો છો?
જો એ તો બધી બોઉ પ્રથા છે પણ પેલા ખબર એવું હતું કે જયારે દીકરીઓ જમે-જ-જ-જન્મે તો પેલા જ અ નાનપણમાં જ એમનો મેરેજ નકી કરી દેવામાં આવે. એવું પેલા ભરવાડને એ લોક એવા બધામાં હોય છે. મારી એક ફ્રેન્ડ હતી તેમને એવું હતું કે નાનપણમાંથી જ અ અ શું કે મેરેજ નક્કી કરી દેવા મારે તો એવું ના હોવું જોઈએ કેમ કે કદાચ એમ મને છોકરી એટલી બધી સમજ બી ના હોય સમજ બી ના હોય કે શું સાચું છે, શું ખોટું છે, આ વ્યક્તિ મારી માટે સારો છે, કે નથી સારો એ ટાઈમે એ સમજ પણ ના હોય એટલે બાળ વિવાહ એ પરંપરાથી કાઢી નાખવી જોઈ અવે પછી તો બીજુ તો તમે કીધું તું તું એમ જ ઘૂઘટ વાળી
એટલે આમાં તમે કેવું છે. પેલા સૌથી પહેલા તો અ દીકરીઓ માટે તે પેલા તો જન્મતા ભેગા એની પ્રથા હતી કે દીકરીને જન્મ્યા ભેગી દૂધ દૂધ પીતી કરી દે એ કેવાય એ રીતે અટલે દૂધમાં એને ડુબાડી દે અને એમાં ને એમાં જ મારી નાખ એ રીતે આજના સમયમાં અત્યારે જોઈ રહ્યા છીએ આપડે કે અત્યારે દીકરાઓની સંખ્યા વધી ગઈ છે, દીકરીઓની સંખ્યા ઓછી છે, લગ્ન કરવામાં કેટ કેટલી કઢનાંય આવે છે.
હ થાય
એટલે એ સમયે પણ એક ખોટું રૂલ હતા અને એમનેમ કરતા અને બીજું એ કે તમે કીધું બાળવીવાહ તો બાળવિવાહ એમ જ છે, કે પોતાને જયારે બાળક મેચ્યોર થાય અને પછી એની રીતે ને વિચારી કરો ને તમે મેરેજ ને કરો તો બરાબર છે, બાળવિવાહ બાકી એને પણ નથી ખબર હોતી ક્યારે શું થઇ જાય
હા પછી તો બીજી તો એવી છોકરામ તો કઈ પરંપરા જ નથી કે જે ચાલતી તી ને હવે ન ચાલવી જોઈએ બધું છોકરા ઓમાંથી
ના દીકરાઓ માટે હશે કઈકને કઈક પણ અત્યારે સમય સંજોગ યાદ આવે એવું કામકાજ નથી બાકી પરંપરા તો કેટ કેટલી હોય તેને કયાંથી ન હોય
હા તો બીજી પરંપરા હોય ને ફેમિલીમાં આવું હોય કે ટ્રેડિશનલ એવું ચાલતું હોય એવુ તો મને હો કઈ યાદ ની આવતું અમણાં
હમમ.
ને કો ટોપિક તો હવે બીજો
કયો ક્યો.
તહેવારોમાં સૌથી પહેલા કોને શુભેક શુભેકસા શુભેચ્છા આપો છો તમે?
તેહેવારો માં સૌથી પેલા તો માતા પિતા ને હોય ને એટલે આશીર્વાદ લેવા જઇએ એ રીતે એમ
હમ.
તમાર શું કેવું છે?
મારું એવું જ છે, કે પેલા કમ્પ્લીટ ફેશ થઈ ને પેલા ભગવાનને પેલા તો ભગવાન જવું જોઈ ભગવાન પાસેથી પેલા શુભેચ્છાઓ લેવી જોઈએ ત્યારબાદ માતા પિતા દાદા દાદી બધા
હમ બરાબર છે.
ત્યારબાદ મોટી મમ્મી મોટા પપ્પા એવા બધા હોય એમને શુભેચ્છાઓ લેવી જોએ
હમ એ પોત પોતાની પ્રાયોરીટી પ્રમાણે બરાબર છે, એ તો
હા તો ટોપિક હવે તમે બોલો
તો ટોપિક છે, કે મંદિરમાં જઈન તમે દર્શન કરો એ બરાબર છે, કે આ મ ચિતનને દર્શન કરવા એ બરાબર છે.
હમમ. એ તો જો બધા નુ અલગ અલગ હોય જેમને જ્યાં શાંતિ મલતી હોય અવે અમુક લોકો મેં જોયું છે. બોલો મંદિરે પણ જાયને રિયલમાં એ લોકો એકદમ મેં સાંભળેલું છે કે એ લોકો એટલું ખરાબ કામ કરતા હોય. ભલે મંદિરે તો જાય તો એવું લાગે કે દેખાડો પછી મને કે ભગવાન પાસે જોવાનો અર્થ હું, ખરેખર તો. કેમ કે આપણેે જો હારા કરમ કર્મ ના કરીએ તો પછી ભગવાન થોડી ના કે બચાવી શકવાના આપણને. પણ જો એવું હોય અમુક ને કે મંદિરે જેને શાંતિ મળતી હોય. તો એમની માટે જવા યોગ્ય છે. અત્યારે જેમને મનમાં જેવું થઈ જતું હોય તમે કીધું હું આત્મ કિર્તન. પોતાની જાતમાં કોઈક કેવી જગ્યા હોય જ્યાં શાંતિ મળતી હોય. તો ત્યાં જઈને પણ એ લોકો કઈ શકે છે એવું.
હમ બરાબર છે, હા હલો. હમ બેકગ્રઉન્ડ માંથી આવે થોડક.
હા તે, પેલા મુસલમાન લોકોનું ચાલ છ કઈ ખબર નહ.
હા ઓકે બરોબર સમજી ગયો. એટલે આ એવું હોય છે કે તમે કીધું એમ કે મંદિર માં તો એવું જ છે કે જને જ્યાં મજા આવે એ પ્રમાણે શાંતિ મળે ને નિયાં હોય શકે.
હમ
એટલે અને મેન તો એ જ એ છે કે ધારો કે મને એવું છે કે મંદિરમાં મારે પોતાની પોતાની વાત કરું તો મંદિર માં શાંતિ મળે એવું. જરૂરી નથી કે મૂર્તિ સામે બેવુ એટલે તમારી રીતે તમે જે પૂજનીય માનતા હોય એ અલગ વાત છે. પણ મુ એમ વિચારું કે મેન વાત એવી છે કે આપણે કોઈ આત્મા કે કોઈ પોઝિટિવ એનર્જી છે એની તા કે કોન્ટેકમાં આપણે રહીએ છીએ અનેને આપણે એને માનીએે છીએ. તો એની ભેગી આપડણે વાતચીત કરવી હોય તો એવું નથી કે મૂર્તિ સ્પેસિફિક મૂર્તિ સામે જ બેહવું જોઈ ધારોકે આપણે મહાદેવજી ની વાત કરીએ.
હ
એ એક કિલોમીટર મહાદેવ ના મંદિર અમારા વિસ્તારમાં છે અને બધી અલગ અલગ મૂર્તિ છે તો હું તોમ કહ કે અહીંયા એક જગ્યાએ બેઠો પ્રાર્થના કરી આગળ પાછું બીજું મંદિર જ્યાં પ્રાર્થના કરું. હું તો એ ખાલી એની મૂર્ બદલે છે બાકી છે તો એક જ તો પછી આપણે ગમે તે એક જ પરમ તત્વ ને માનવું જોઈએ ત્યાં બે ઠા બેઠા એમ નમ ગમે છે કે રીમોટ કેવો રિમોટલી આપડણે વર્ક કરી શકીએ એમ રિમોટલી આપણે યાદ કરી લેવા જોઈએ.
બરાબર છે. તો આગળ નો ટોપિક બોલું.
બોલો બોલો.
તમને વરસાદમાં ચા સાથે શું ખાવુ ગમે? હ વરસાદમાં ચા સાથે શું ખાવુ ગમે?
ચા સાથે?
હમ.
ચા સાથે પેલા શરૂઆતમાં જ મારે છે ચા સાથે દરરોજ ભાખરી જોઈએ પણ તમે કીધું વ સાદમા કંઈ ઓલું, પરાઠા પરાઠા જે હોય તોાર મજા આવે.
મને એવું જ છે. પરાથા કે પછી ભજીયા હોય ગરમ ગરમ તો મસ્ત મજ્જા સવરમાં એ સવાર મસ્ત એવું બજે કે વરસાદમાં હા
પણ તમે એક મને આ પરાઠા યાદ આવ્યો એટલે તમને કિસ્સો મને યાદ આવી ગયો રમૂજ નો કિસ્સો છે.
હું અને મારા ભાણુંભા જમવા બેસી ગયાતા અને તમે કીધો એમ રા તે પ્રોગ્રામ આવ જમવાનું કે ફઈબા ને આયવા તા એટલે રાતે જમવાવામાં ચા અને મેથીની જે રોટલી બનાવી તીખી રટલી હળદર નાખીને એવી રીતે રોટલી બનાવી
ભાણુંભા માર કરતા અ બે હજર નવ માં એટલે ચાર વર્ષ કે પાંચ વર્ષ મારાથી નાના હય સે
ત્યારે મે સરત લગાડી કે હું તમે જેટલી ખાવને એનાથી ડબલ રોટલી હું ખાઈશ
તો એ રમત રમતમાં અને વધારે જમાડવામાં એ પોતે છ રોટલી ખાઈ ગય
અને પછી હરીફમાં હરીફ હુ અને રમત રમતમાં જયારે બાર રોટલી ખાઈ ગયો ત્યારે મે નવો રેક કોડ મારા વાલાના કેવાય અચીવમેન્ટ મળી ગયું ઓહ આટલું બધું મારાથી જમી હકાઈ
એટલુ બંધુ
અને એ અટલે ત્યારે ઉંમર અત્યારે કરતા બઉ પેલા એટલે વાત છે, કે પંદર સોળ વર્ષ ઉમરેશે એ સમયની વાત છે. અને એ સમય અલગ ગમે એ બાળક હોય એ કદાચ મેક્સિમમ છ સાત આઠ ખાઈ હકે મેં સમય લકો એટલે એ રીતે જેટલો ખોરાક હોઈ એ પ્રમાણે આપણે બનાયવું કામ પણ એટલું એ પ્રમાણે કરી લેએ આપડે હુકેય તમે દસક અગિયાર કલાક જઈમાં વગર તો દસ અગિયાર કલાક ગમે એટલ એવી કામ હોય આપડે કરી શકીએ એમાં કઈ વાંધો ન આવે એમ એમ વાત છે.
બરાબર છે, એટલે મારા કાકા લોકો હતા એ બી એવું કહેતાતા કે જયારે આવા અ હતા જતા ત્યારે એ લોકો બી બો કરતા હતા આટલો રસ પી જવાનું ને આ રોટલી ખાવાનું એવું બધું
હમ્મ.
તો હવે તમે ટોપિક બોલો
ટોપિક છે, શું ક્યારે શીખવુ એ આઈ ક્યારેક શિક્ષકની જગ્યા લઈ શકે?
એ આઈ
ક્યારેય શિક્ષકની જગ્યા લઈ શકે?
એમ થોડાક અંશે લઈ શકે પણ અમુક અંશે ના લઈ શકે મતલબ કે જો ટીચર હોય તે બધા વિદ્યાર્થીઓને જોવે એ પ્રમાણે એમને ખબર પડે કે આ થોડુંક ભણવામાં નબળું છે, તો એને વધારે ધ્યાન આપે અથવા તો એને વધારે ભણાવે જ્યારે એ આઈ ને તોઓ ખબર ના હોય ને કેમ કેટલો નલેજ છે, કેટલો નોલેજ નહી તો પ્રત્ય એટલું બધું ના કરે કે પછી એ આઈ એમ કેવું કે એમ ટીચર લડી ને મારીને પણ સમજાવે પણ એઆઈ એવી રીતે ના સમજાવે એમ એવી રીતે ના સમજાઈ શકે તો જે શિક્ષક કરે, એ પરિપૂર્ણ તો અં ના જ કરી શકે. ખાલી નોલેજ આપવાનું કામ કરી શકે. પણ માણસનું જે વ્યક્તિત્વ ઘડવાનું કામ છે, તે એ આઈ ના કરી શકે એટલું બધું. તમારું કેવું છું?
બરાબર છે, એટલે એ ક્યારેય શિક્ષક ની તો જગ્યા ન લઇ શકે, પણ અમુક અંશે કેમકે શીખવાની વાત છે, તો નાની, -મોટી વાત આપણે કેમ એ આઈ એને પૂછી લઈએને, આપણને કંઈક શીખવા મળી જાય છે. તો એ અંશે લઈ શકીએ. પણ શિક્ષક તો ઓલા કે, એ આખું મારે તમારે સ્પેસિફિક સ્ટાન્ડર્ડ માટે સીમિત નથી. ખાલી સાતમું ધોરણ છે, સાતમા ધોરણ માટે શિક્ષક છે, એ પછી કેટલા એવા વ્યક્તિઓ છે. કેને આ જીવન ના એને પછી ગુરુ એને ધારણ કરી લીધા કે, શિક્ષક તરીકે માની લે જે. પછી એને ગમે એ પરિસ્થિતિમાં કઈને આવે, પ્રશ્ન તો ગમે તે શિક્ષક આગળ ગુરવા જેને વાતચીત કરે છે, એને સોલ્યુશન મળી જાય છે. તો એ આઈ આપણને એ અંશે મદદરૂપ ન થઈ, એટલે હવે એમ કહીએે કે માણસ રૂપે આપણને કોઈ દિ એ આઈ જગ્યા ન લઈ શકે, પણ થોડુંક મોટું જે શીખવાનું છે. કે ઇન્સ્ટન્ટ આપણ નોલેજ બધું જે કંઈ જાણવું છે, તો એ જાણી શકાય એ-એ.
તો એની પરથી મે એક બીજા પ્રશ્ન પુછું, તારા જીવનમાં કોઈ ગુરું છે. ખરા એમ?
એટલે એવું માને ગુરુના એટલે છે, પણ એવું મારે સ્પેસિફિક જે ઓલા સંત મહાત્મા બનાવે, એ રીતના ગુરુ નથી, અને સ્પેસિફિક ઓ કાનમાં મંત્ર ફૂકે એ રીતના પણ નહીં.
છે, એક સમયમાં એવું છે, હું તને ડિટેલમાં વાતચીત કરુ આની વિશે કે, ગુરુ તરીકે આમ શિક્ષક એક થી દસ કે, જેટલું ભણ્યો ભણતર તરીકે મે એકે ને, એ રીતે ગુરુ તરીકે નથી માઈનો. ખાલી સ્પેશ્યલ કે, ધોરણ પુરત તે ઓકે-ઓકે. હા, આ